અવાજ આવે છે મારો.
ગમરેડા આવે છે અવાજ તમારો.
તો આજે આપડે સેના વિશે વાત કરીશું.
એ આપડે બે મીચતા હતાને કે શું કરવું. લેપટોપ નું કે એનું હવે આપડે ફાાઈના કરી દઈએ તો. પછી આપડે બધા મેગાથીને લેપટોપ લઈ આવીએ અ કે એકલા જ તો થોડું. ભેગા હોય તો થોડું ફરક પડે એમ.
હા એ તો છે અને તમે ભેગા જાઓ અને વધારે લો તો પછી તમને ડિસ્કાઉન્ટ પણ એટલું. બતા રે આપે.
હ એટલે આપડું જે સિટી છે એને. અમદાવાદ બાજુ ને બધા બાજુ. આમ ફેક્ટરી ડાયરેક્ટ મંગાય તો કેવું રે એમ.
હમ ફેક્ટરી માંથી ને એવી રીતે મંગાવીએ તો સારું જ રે અને સસ્તું પડે પરંતુ જો. તો એમાં પછી બેટરીનો વો.
એ પણ ડાયરેક્ટ લઈ વોરંટી ને બધું મળ. તું નહી હોય નહી મને પણ એવું જ લાગે છે.
હા અમે એ ડાયરેક્ટ લેવાથી ઓમ ફર્ક ના પડ્યો પરંતુ હા ભાવમાં. પડી જાય ઘણો ઓછા હોય ભાવ ન્યુ લેવા જઈએ ને તો અને. સર્વિસ લેવા જઈએ તો મેને જોયું હતું ને તો એક ડેલ નું લેપટોપ હતું તો એમાં. એ કંક સોળ બસો છપ્પન જીબી સ્ટોરેજ હતું અને આઈ ફાઈ ઇલેવન. જનરેશન હતી તો એ લેપટોપ ની પ્રાઇસ ને એક લાખ રૂપિયાથી ઉપર હતી. અને રી ફરબીસ મને છવ્વીસ હજાર આજુબાજુ કંક પડતું હતું.
બરાબર.
અને અમે ચેક. કરી જોયું બધું એમાં બેટરીને એવું બધું પણ કમ્પ્લીટ હતું અને સ્ટોરેજ તો પાછળ થી આપડે વધારી શકાય.
એટલે એમાં પણ માધું નથી જ આવતો કારણ કે એમાં સારી સારી ક્વોલિટી ના લેપટોપો આવે જ છે. કારણ કે એમાં થોડું ઘણું ડેમેજ થયેલું હોય ને તો પણ એ બધ પાછા આપી દે જેમ પાછા આવેલા લેપટોપ હોય ને બોવ થોડું ઘણર તું કરી ને પાછું આપી દે તો એનામાં પણ સારી જ ક્વોલિટી ના હોય જ છે. એમાં પણ વાંધો ના આવે એમાં પણ પણ એમાં શુ છે આપ હેપ કરવું જોઈએ. બાપરીન ખાસ કરીને બેટરી તો કરી જ પડે છે.
હા બેટરી ચેક કરવી પડે પછી આપડે લેપટોપ લેગ થાય છે કે નથી તું એ પણ ચેક કરવું પડે
પછી આપડે કને આપડુંક સોફ્ટવેર હોય પેન ડ્રાઈવમા નાખી એમાં એને આપડે જોવું જોઈએ એટલું આપડું હેવી જો શબ્જ ગઈ હોય.
હા
અને એમાં જો ચાલતું હોય તો હા અને સપોર્ટ પણ ના કર ચાલતું હોય કમ્પ્લેટ આમાં એવું પણ થાય છે કે આર્થિંગ કોલટી સારીં ખાધી હોય પણ અંદરને જે પેલી પોસેસર એટલું બધું હેરિંગ નથી હોતું એટલે પછી આમ ન થી કરતું એમ
હા એ વાત તમારી સાચી કે પ્રોસેસર હેવી નથી હોતું એટલે પછી કામ નથી કરતું.
એની જાતે બધા એન્જિનિયરો હોય છે બધી જ વસ્તુ બદલી શકાય છે બધી વસ્તુ બઉ બધામાં આવતી પણ હોય છે અને બીજું કે ચાઈનાની આઈટમો જે હોય છે ને બધી બદલી નાખે છે એરા બધા એવા પણ હોય છે એટલે એ બ ધુ પણો વાપરી તોજ આપડેને ખબર પળે
ના એ તો છે આપડે વાપરીયે ત્યારે તો જ ખબર પડે અને પાછું જો આપડે વાપર્યા વગર લઈ લઈએ બરોબર એક સમય એના પછી આપણે આપણું સોફ્ટવેર અંદર નાખીએને ઉપડે નહીં પછી લેપટોપ લીધેલું કંઈ કામનું ના કહેવાય ને પણ આપણા માટે કઈ કામ વગરનુ
બધું હેવી હોય સોફ્ટવેર તો એ બેટરીમાંને અસર કરે એટલે આપડને બે બેટરીનો અંદાજ સાચો મળી જાય કે ભાઈ ના ચાલે જ છે બેટરી એમ અજુ અમુક વારે એવું પણ હોય છે કે આપણે સો ટકા હોય ને ચાર્જિંગ તો સાયડ કે સીતેર સુધી તો બરાબર કપલેટ હાલે છે. પછી એનાથી નીચે જાય ને ચાલીસ પચાસ કે એવું ફટાફટ ઉતરી જાય છે બેટરીમાં એવું પણ થાય ચાઈનાની બધી બેટરી આવતી હોય ને એમાં એવું થાય પછી ફાસ્ટ ઉતરી જાય એટલી એ પણ પ્રોબ્લેમ આવતી હોય છે એમ
હા એ પ્રોબ્લેમ પણ આવતી હોય છે અને આ જે લેપટોપમાં આપડે વાત કરી તો એમાં તમે જે પણ સોફ્ટવેર નું કીધું હતું એ સોફ્ટવેર પણ આપણે સૌથી પહેલું એ છે. કરવું પડે આપણા માટે મેન એરું કેહેવાય સોફ્ટવેરના
અને પછી આપડે જે કહેવાય ગયા એન્ટીક વાઈરસ આવે છે જે તે વાઈરસ એટલો બધો આવી ને તો આપડણે એન્ટી વાયરસ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરી જ દેવું જોઈએ.
હા અને હમણાં ના નવા વિન્ડોઝ જે લેપટોપ આવે છે ને જેમાં વિન્ડોઝ સિસ્ટમ હોય છે તો એમાં તો વિન્ડોઝ સિક્યુર કરીને સોફ્ટવેર આવે છે અને તમે બહારથી પણ આવી રીતે ક્વીકીલ કરીને કં કે એક સોફ્ટવેર છે તો તમે એવી રીતે સોફ્ટવેર ખરીદી શકો હચ્છા
કે જે થોડો ઘણો વાયરસ જે આવતો હોય ને આપડે ઈમેજ માંથી એ તો બધું જે કોમ્પ્યુટર ની સિસ્ટમ એમાં આવે જ છે એ ઓટોમેટિક વાયરસું ખતમ તો કરી જ દે છે પણ જે આપડે પેન્ટ્રઈવ માંથી કેમાંથી
તો ડેટા ટ્રાન્સફર કરતા હોય ને ડેટા ટ્રાન્સફર કરતા વખત લેતા હોય એ વખત જે વાયરસ આવી જાય ને એ બહુ નુકસાનકારક હોય છે આપડા
જરૂરી ડોક્યુમેન્ટોની બધાને અસરકર નાખે છે
કે મેન્ટો એ બધાને અસર કરે છે એ વાઈરસ
એટલે એ પણ કરી દેવું જોઈએ અને આપડે ક્યાંય ઉત્તાહરણ નથી ઉત્તરણ ખટું એજુગને લેપટોપ આવી જાયને મજા ના આવે એના કરતા આપડણે શાંતિ થી પણ આપણે કરીશું અધું એજ વસ્તુ
હા એ તો
આપણને એટલું બધું એક્સપિરિયન્સ નથી લેપટોપ મેં કેવ લીધું જ નથી મને તો કોઈ પણ એ એક્સપરયસ નથી એ શ શ ધ્યાનમાં રાખવું જોઈએ
હા લેપટોપ લેવું હો જયારે આપડે ત્યારે પછી પછી આપણે કોઈ એક એવા વ્યક્તિને લઈ જવા જોઈએ કે જે લેપટોપ પાંચ દસ વર્ષથી વાપરતો હોય એ લેપટોપ વિશે બધી જ ખબર પડતી હોય તો એવા વ્યક્તિને આપણેે લઈ જઈએ ને તો આપણને નુકસાન માં કે કોઈ ને છેતરી જાય કે એવું કઈ ઓપ્શન ના બીજું
અને પાછુ યુટ્યુબ ની અંદર બધામાં એ બધા વિડીયો મનાવતા હોય એમાં આપડે જો સર્ચ કરીએને જોઈએ ને તો આપણને થોડું જાણવા વધારે મળે કે ભાઈ આપડે આપ નખી ને વરેજ આપડે આટલી જોવે છે ડેનની સાઈઝ આટલી જોવે છે બધું બધું આપડી જરૂરિયાત મુજબ લખી દે તો એ મોકલે કે ના હાયરિંગ કંપની નું લપપમાં બરાબર છે બધું એ એ અહીથી થઇ ગયું છે એનામ પણ બધા આવે એને આ મોડેલ ના સારા છે આ કંપની ના
હા અને એમ એના જ રીતે મેં જયારે આપણેે સ્ટાર્ટિંગમાં વાત કરી ને એ વખતે હું દુકાનોમાંને એમાં પૂછવા ગયો તો જ લેપટોપ હતા ને તો એના મને ભાવ કીધા હતો અને ફોટા સાથે પ્રાઇસ મારા ફોનમાં એમને સેન્ડ પછી મેં ગૂગલ ના એ જોડે મતલબ ચેટી જોડે ને એવી એમના જોડે પ્રાઇસ ની કમ્પેરિઝન કરી તો પ્રઇસ થોડીક વધારે પડતી જ વધારે હતી એટલા માટે જો આપડે હવે પાટણ જેવા સિટીની જગ્યાએ જો સુરત અમદાવાદ આ બધી જગ્યા જઈએ ને આ લેપટોપો લેવાય તો આપ આપને પાંચ થી દસ હજાર નો ફર્ક પડે છે
હા એ તો ફરક પડી જ જાય છે અને હછું આપડે એને એ ન એમેઝોનને ફ્લિપકાર્ટ ને એની અંદર બધામાં બતાવતું હોય છે કે નેવયુ કેટલા આપેલા છે તો એનામાં આપણને આઈડિયા આવી જાય કે ભ સારા છે કે નથી સારા કે એમ
હા એ તો છે અને મેં પોતે જ ચેટ જીપીટી જોડે પ્રાઇસ ને બધું પૂછાડે અને ચેર જીબી એક લેપટોપ જે જોયું હતું ને હું તમને ક્યાતો તો ખબર હ ડેલ નું તો એ લેપટોપ લઇ ને પ્રાઇસ ચેટજીપીટીને પૂછ બતાવી કારણ કે લેપટોપે પાછી ટચ સ્ક્રીન હતું. અને એના પછી આ જે પ્રાઇસ બતાવી ને એ ચેક કરી અને એના પછી રિફર્નિશ ની પણ પ્રાઇસ પૂછી તો પ્રાઇસ એને પાંચ હજાર જેવી વધારે બતાવી કે આજ થી પાંચ હજાર જેવું મોઘું આવે છે.
બરાબર.
અને આપડે જે ને આજે બધા એટલી બધી પ્રાઇસ નું તો આનામાં કંપની વાલા બધા અલગ-અલગ ઓડરની આઈડી હોય ને કે આપ કોલેજ માંથી આઈડી કેધ નઈને આવીએ તો આપણે ઓડર નો ડિસ્કાઉન્ટ આપતા હોય છે. કંપનીમાં ડાયરેક્ટ જ આપતા હશે આપડે જે કોલેજ ન આઈડી કાર્ડ હોય કોઈ પણ હોય. અને પાછુ એની સાથે બેગ માઉસ ને એ બધું પણ એક્સ્ટ્રા આપતા હોય છે એ ખાલી હમ્મ બધા ઓડર માટે જ આપતા હોય છે, એટલે ઈ પણ આપડે ફાયદન થઈ જાય.
હા એતો છે મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે અને ઓનલાઈન રીલસો જે આવે છે ને મારે ફોનમાં એમાં હોય છે અમદાવાદમાં કે તમારે આ કંપનીના આટલા લેપટોપ રિપબલીસ લેપટોપ આટલા હજારમાં મળશે આટલું હાઈ પરફોર્મન્સ મોડ હોય છે એમ અંદર પછી એની સાથે તમને માઉસ કીબોર્ડ પછી પેન્ડ્રાઈવ એક આવી રીતે બધું અલગ- અલગ ગિફ્ટ આપે છે બેગ ને એવું બધું
અને પાછું આ બધું આપણને એસ્ટ્રા આપે ને માઉસ એ કિબોડ જે તમે કીધું અને એમાં પાછું હોય તો આપડે શું આપે લેપટોપ ઓછું વપરા અને આ બધાને ભાવ ઓછો હોય છે આ જે લેપટોપ આ જેમ માઉસ ને એમ બધું આવે છે ને એનો અને આપડે જે લેપટોપની અંદર જે બધું આવે છે તેનો ખર્ચો પણ વધારે આવે છે તો એ પણ ફાયદો થઇ જાય. કે આપડે જે દહેલી યુઝમાં જે આપડે વાપરીએેને તો આપડે એ બધું વાપરીએને તો ફાયદો થાય વધારે
હા એ તો છે આપડે કીબોર્ડ ને બધું અલગ થી વાપરીએ તો એ બધું જયારે જો કીબોર્ડ ની કી બગડી જાય તો એ નવું કીબોર્ડ કં ત્રણસો સાડા ત્રણસો ના આલે ને લેફ્ટ ટોપ માં જો કે બગડી ગઈ તો પછી એક આખું એરું બદલાવું પડે એનું ખર્ચો પાંચ છ હજાર જેવો આવે એટલે પછી બહુ વધારે પડતો વધતી જાય એટલે આપડે આવી રીતે અલગથી કીબોર્ડ ને અલગ થી માઉસ વાપરીએ એ સારું
પાછું હવે આપણને આવે છે પેન્ડ્રાઈવ ને બધું તો આપડે જે ડેટા હોય ને લેપટોપ ની અંદર એ જે ખોવાઈ જાય કે ભાઈ ડિલેટ થઈ જાય માયરસ ના કાયમ બગડી જાય તો આપડે પેન્ડ્રાઈવ હોય તો આપડે બેકઅપ પણ નહી શકીએ એનામાં એટલે એ પણ આપડેને ફાયદો થઈ જાય.
હા એ તો છે આપડ લેપટોપ હોય તો એમાં તમને તમે તમારો ડેટા ખોઈના શકો મોબાઈલમાં જ્યારેક ક્યારેક તમારો ડેટા પડે અને પછી મોબાઈલને આખો રીસેટ કરવો પડે છે એવું બધું આમાં ના થાય આ બેકઅપ લઈ શકાય એટલે પાછું ડેટા આપણને પાછો મળી જાય.
અને પછી બહુ સાચવું હમ્મ લેપટોપની સ્ક્રીન આવે છે એમાં સ્ક્રીન ગાડ આવે છે. એ આપડે લગાવી દઈએ ને તો પણ એનામાં પણ સેફ્ટી રે ને આપડે એટલા વરસ સાચવવું હોય પંદર એક વરસ તો એ આપણને ફાયદો થાય
હા એ તો છે સચવાય વધારે પરંતુ તમારે એ પણ એનું ધ્યાન રાખવું પડે સ્ક્રીન કાર્ડ લગાવ ને તો પછી તમારી સ્ક્રીન જો ગરમ થતી હોય ને તો પછી એ ઉપરથી વધારે નુકસાન કરે
હા પણ એમાં પણ સારી ક્વોલિટીને આવે છે ને તો એ જે આખો દિવસ આપણે વાપરતા હોઈએ તો કઈ થતું નથી અને પછી લેપટોપની બી વસ્તુ એવી છે કે જે ઠંડુ હોય કે એસી નીચે એમ જ ચાલુ કરાય અને જેમ ગરમી હોય તો અંદર બધું મશીન જ છે મશીન બગાડવાનું જ ગરમીના
હા મશીન બગાડવાના હીટ થાય એટલે સારું તો હવે આપડે વાત કરીશું પછી
થઈને લેપટોપ ફાઈનલ કરીને મંગાવી દઈએ ઓકે
હા ઓકે
ચાલો બાય
બાય